હેલો.
પસે બીસ, મોટા ભાઈ.
જય શ્રી કૃષ્ણ, પંચો ભાઈ.
શું હાલ છે, તમારો?
મજામાં મજામાં. હરો
હું, પણ મજામાં છું, આજે આપડે વ્યાયામ અને તંદુરસ્ત જીવન વિષય પર ચર્ચા કરીએ.
હા સરસ આ તો બહુ સરસ વિષય છે. આજના સમયમાં દરેક વ્યક્તિ એ પોતાના સ્વાસ્થ્ય ધ્યાન આપવું જ જોઈએ.
સાચું કહું, ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત હોય છે કે વ્યાયામ માટે સમય જ ન કાઢતા હતા.
હમ, હા પરંતુ સ્વાસ્થ્ય સારું ના હોય તો પૈસા અને સફળતા નો પણ કોઈ અર્થ નથી હોય.
હા સારું કયો અને વ્યાયામ એટલે શું?
શરીરની તંદુરસ્ત અને સક્રિય રાખવા માટે કરવામાં આવતી શારી પ્રવૃતિઓને વ્યાયામ કહેવામાં આવે છે.
કયા પ્રકારના વ વ્યાયામ કરી શકાય?
ચાલવું દોડવું, યોગ્ય સાયકલ ચલાવી તરવું કસરત કરવી અને રમત ગમત રમ આ બધા સારા
હ ગાડી
શું રોજ વ્યાયામ કરવો જરૂરી છે?
હ દરરોજ. દરરોજ ઓછામાં ઓછા ગણિત વ્યાયામ કરવું ખુબ ફાયદેકારક છે.
હ વ્યાયામ થી શું ફાયદો થાય છે?
વ્યાયામ થી શરીર મજબૂત બને છે. આજ મારો દ સ્વસ્થ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
મેં સાંભળ્યું છે કે વ્યાયામથી માનસિક તળાવ પણ ઓછો થાય છે.
હ બિલકુલ-બિલકુલ ભાઈ સહી સાંભળ્યું છે. વ્યાયામ કરવાથી મન પ્રસન્ન રહે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે.
આજકાલ તો ઘણા લોકો આખો ફ દિવસ કમ્પ્યુટર સામે બેસીને કામ કરે છે.
હમ હા તેથી તેમની માટે નિયમિત વ્યાયામ કરવો વધુ જરૂરી છે. હેલો.
હા ભાઈ સારું કહો છો. હલો મારો અવાજ આવે?
હા હ હમ્મ હમ્મ હું આવું.
બોલો બોલો વ્યાયામ અ વિદ્યાર્થીઓ માટે અ કેવો મહત્વનો છે?
કારણ કે તે શરીર અને મજક બંનેને સક્રિય રાખે છે. વ્યાયામ કરવાથી અભ્યાસ માં પણ ધ્યાન બધું શરૂ રહે છે.
એટલે માત્ર અભ્યાસ જ નહી, શ્વાસ નો પણ અ ધ્યાન રાખું જોઈએ ને
હમમ એકદમ સાચું એકદમ સાચું.
અ શું માત્ર જીવમાં જીવ જવું જ વ્યાયામ કહેવાય?
ના ચાલવું, દોડવું યોગ્ય કરવુ કે રમત રમવી એ પણ ઉત્તમ વ્યાયામ છે.
એવું ઘણા લોકો કહે છે. તેમના પાસે અ સમય નથી.
સમય કાઢવો પડે ભાઈ સમય આજકાલ કોના પાસે છે. આપડે માટે સમય નહી કાઢએ તો પછી બીમાર પડી માટે સમય કાઢવો પડશે.
તો ખુબ જ સરસ વાત કીધી ભાઈ.
હા હા એ હકીકત છે ભાઈ.
વ્યાયામ સાથે ખોરાકનું પણ મહત્વપૂર્ણ મહત્વ છે ને ભાઈ?
હા હા સંતુલન અને પૂ પૌષ્ટિક આહાર વિના સારું સ્વાસ્થ્ય સખી બની શકી નથી.
એટલે કે અ વ્યાયામ તો જરૂરી છે. પણ એના સાથે સાથે જો આપડે સારું ના ખાયે તો એ વ્યાયામ નો કઈ એમ નથી ને? ફાયદો નથી.
હમમ હા વ્યાયામ સાથે આપણું પૌષ્ટિક ખાનું પણ તો ખાવું જોઈએ. ફલ, ફ્રૂટ, શાકભાજી, સા ઘરની સબ્જી ખાવું જોઈએ.
હા જો આપડે દરરોજ કસરત કે વ્યાયામ કરે અને અને સાંજે આપડે એ અ ખાઈ લે જે આપણા શરીર માટે ખૂબ હાનિકારક થાય તો એનાથી અ આપણને બહુ તકલીફ પડે આપડા વ્યાયામ
હુ હુ તેનાથી કઈ ફાયદો નહી થાય તમને તમને વ્યાયામ કરીને શરીરને તંદુરસ્ત બનાવયો ને એને બારનું હમમ ખરાબ ખરુ ખાઈને એને વાપસ આવી
હા. એ સારો કીધો તમે જો આપડે હા એટલા જ માટે આપણે વ્યાયામ સાથે સાથે અ બરાબર ખાના પણ ખાવાનું જોઈએ તેનાથીઅ આપણા વ્યાયામ વ્યર્થ ની જાય.
હમમ હા આપડા એના સાથે ફળ, શાકભાજી, દાળ, દૂધ અને પૂરતું પાણી પીવું જોઈએ. પાણી પીવાનું પણ બો મહત્વ છે. આપડે અ દરેક પાણી પીવું જોઈએ.
હા કેટલાક લોકો એવા હોય છે અ જે આખા દિવસમાં એક લીટર જ પાણી પી એ હારૂ ની કેહવાય. કેમ કે ડોક્ટર કહે છે કે આપણને અ દર દિવસ સાત થી ત્રણ થી ચાર લીટર પાણી પીવું જોઈએ.
હમમ.
એ સારો વાત છે આપડે પાણી નહી પીવે ને તો એ આપડા શરીર માટે બવ જ હાનિકારક છે.
હમ અને જે શું મહત્વ છે તમને પતા છે
ની ની ભાઈ મને ની ખબર જણાવને
એ ઓગ્ય ઊઘ બંને એક બીજાનો. પૂરક છે ભાઈ પૂરતી ઊંઘ વિનાશ શરીર સંપૂર્ણ આરામ મેળવી શકતું નથી ઊંઘ પણ આપડે પ્રોપર લીવું જોઈએ.
હા જે આ આજના યુવા છે ને એ લોકો બરાબર ઊંઘતા નથી એ રાતના બે કે ત્રણ અ વાગ્યા સુધી જાગતા હોય અને હવારે દસ ગ્યારા અ વાગે ઉઠે એ પણ બહુ ખરાબ આદત છે.
હા ઘણા ઘણા વિદ્યાર્થી એવુ સુધી મોબાઈલ ચલાવો છે ને ચલાવે છે બે ત્રણ વાગે ને વાગે ત મોબાઈલ ચલાવે છે.
હા. અને પછી જયારે સવારે વહેલા ઉઠવાનો હોય યોગ કરવાનો હોય એ લોકો ઉઠતા નથી અને જયારે સુરજ નીકળી જાય ત્યારે તે લોકો ઉઠે અને એનો કઈ સર નહી થાય આપડા શરીર ઉપર.
હા શું યોગ પણ વ્યાયામ નો એક ભાગ છે?
હા યોગ પણ વ્યાયામ જો આપડે વ્યાયામ કરે અને તેરા તેના સાથે જો આપડે અ યોગ કરીએ ને તો એ આપડા શરીરને અ ડબલ પ્રોટીન અ ડબલ મસાજ આપે છે એટલે કે અ આપડા શરીર બીમારીથી દૂર રહે.
હમ. શું વૃદ્વ લોકો પણ વ્યાયામ કરી શકે?
બધા લોકોને વ્યાયામ કરવું જરૂરી છે અ વ્યાયામ કોઈ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે એ બવ જ લાભદાયક હોય છે.
વ્યાયામ માટે સૌથી સારો સમય કયો છે કયો છે?
વ્યાયામ માટે જોઅ તારા પાસે કદાચ ટાઈમ હોય ને તો કરી લેવાનો પણ જો તું પૂછે કે એના સમય શું છે તો મે જણાવો કે એના અ એનો જો સમય છે એ સવારનો છે એ બવ
હમ હા એટલે એ કરતા સવાર ન સમય એકદમ સારું એટલે સવાર નો સમયનું આપડે આદત વધુ મહત્વની છે. સવાર થી કરવું આપડે લા
હા.
વધુ મળશે એકદમ સાચું.
હા સારું સારું.
આજા ચર્ચા થી મને સમજાયું કે સ્વાલ સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે ભાઈ. આપડે કેટલા પણ પૈસા કમાઈ લઈએ અગર આપડો સ્વાસ્થ સારું નહી રે તો આ પૈસાની કઈ કિંમત નથી.
હા સારો કેવાય જો આપડ શ્વાસ નું ધ્યાન નહી રાખશો અને ખાલી પૈસા અ કમાવવામાં ધ્યાન આપજો તો એક વક્ત એવું આવશે કે આપડા પાસે પૈસા તો બઉ હોય પણ આપણું અ જિંદગી આપણને ધોકા દઈને એને કપડે મારી જાય
હમ. એટલે ભાઈ પૈસા કમાવવાનું સાથે સાથે આપણેે સ્વાસ્થ પર ધ્યાન આપવું જોઈએ. એ.
અહી તમે બહુ સારી કીધું ભાઈ જો આપણે ખાલી પૈસા કમાય અને સ્વાસ્થને ધ્યાન નહી આપે. તો એ બહુ જ. કવાય શકાય કે સારું નથી આપણને બંનેમાં ધ્યાન આપવાનું જરૂરી છે.
હું હું પણ શ્વાસ પહેલા એસા બીજયા
આ બહુ સાચી વાત કીધી આ ચર્ચા થી મને અ ખુબ જ આનંદ થઈ ગી. તું મને આ બધા રીતે સમજાવ્યો તારો ખૂબ ખૂબ આભાર.
ચાલ આપણે દરરોજ વ્યાયામ કરવાનો સંકલ્પ કરીએ.
દરરોજ આપડે વ્યાયામ કરીએ તો આપણ ના શરીર બહુ સારા રહે ચાર પછ પછી મળી આવજો.
હા બાય.